હા તમારો અવાજ એક મ મને સાંભળી એટલે આવી રહ્યો છે અને બરાબર આવતો છે એમ તો.
હા તમે કેમ છો? તમારે પરિવાર વાળા બધા સારા છે ને?
એકદમ મજામાં છું. તમારા પરિવારમાં કવાય છે? બધા સારા છે? આ પરિવારમાં બધા એકદમ સારા છે.
આ મારા પરિવારમાં પણ બધા સારા જ છે. હવે જણાવો કેવું છે ગામડાનું જીવન હું તો વડે શહેર જ ચૂપ થઈ ગયા છે. ગામડામાં કેટલા આવા જવાનું પણ નથી થતું ગામડામાં તમારું જીવન કેવુંક છે?
ગામડાઓમાં તો અમારું ખબ જીવન ખુબ એવું સારું છે અને એટલી સારી આહ પ્રાપ્ત થાય છે અને એકદમ વાતાવરણ ખુબ સ્વચ્થ રહે છે. કારણ કે ગામડાઓમાં તો જીવન ખુબ સારું અમને ચાલી રહ્યું છે અને અમે ઘણી બધી ખેતી પણ કરી રહ્યા છે તમારા શહેરમાં કેવું ચાલુ રહે છે કે બધું વાતાવરણ બરાબર છે કે પછી એમ તેમમ થતું છે ગરમીમાં?
ગરમીમાં જોઈએ તો આપણે ગરમી ખુબ જ વધારે વધી ગઈ છે. ગામડાની તુલનામાં તો શહેરમાં ખુબ જ ગરમી વધારે છે. તેને કારણે છે કે શહેરમાં વધારે પોલ્યુશન છે તેનાથી અ આપણા હવામાન પર ખૂબ જ અસર થઈ છે અને ગરમીઓમાં ખૂબ જ વધારો થયો છે. બીજું જણાવો તો આ હવાના બદલાવને કારણે હવાનું પ્રદુષણ પણ ખૂબ જ વધી ગયું છે. જેથી કરીને આ આ એના માટે અમારે માસ્ક પણ પેરવુ પડે છે. અને ગઈ વખતે એવું થઈ જાય છે કે આખું શહેર જ અમારું ધુમ્મસવાળું થઈ જાય છે. જેથી કરીને અમારથી બહાર પણ જવાનું છે એટલા માટે અમારા ઘરે અમે એરફર લગાવડું છે જેથી કરીને ઘરમાં તો અમારે શાંતિ થી શ્વાસ લે ગામડામાં તો હવામાન બધું સારું જ છે ને?
હા અમારા ગામડામાં તો હવામાન તો સારું જ છે પરંતુ ગામડા નજીક તમને ખબર હતી ગ શહેરી કરી ના એટલે કે અમુક એટલે કે તમારા બાજુ પણ એવા બધા ઘણા ઉદ્યોગો નજીક જ હોય જેથી કરીને તમારા વસવાટ જે તમે રહેતા હોય ત્યાં તો ગરમી તો લાગતી જ હોય છે પરંતુ ગામડામાં પણ આવા બ ધા ઉદ્યોગો વિકિત કરવા માટે અમુક અમુક જગ્યા ફેક્ટરીઓ ખોલવામાં આવી છે. જેના કારણે અ ગામડામાં પહેલા જેવી શુદ્ધ હવા આવતી હતી તે બરાબર અમ નથી આવતી. કારણ કે એમના પ્રદુષણના કારણે હવામાં એટલું બધું ગરમાટ પણ થાય છે અને અમુક વાર તો એટલી બધી ગંડી સ્મેલ આવે છે. જેના કારણે શ્વાસ લેવામાં પ્રફુલિત થાય છે. જેથી કરીને તમે સમય ખરો કે ઉદ્યોગો ગામડામાં હોય તો એમના માટે તો ખરાબ જ છે. પરંતુ અમુક એટલે દેશના વિકાસ માટે માટે તો ઉદ્યોગો કરવામાં આવે છે. પરંતુ ગામડાના નજીક જો રાખે તો પછી ગામડુંમાં બરાબર એવી સારી આહવા પણ આવતી નથી અને ગામડું ખૂબ પ્રદુષણ ગામડામાં પણ ખૂબ પ્રદુષણ થાય. જેથી કરીને ગામડાના લોકો ખૂબ અમારા બીમાર પણ પડ્યા છે આથી અમે એમ તો અરજી કરી લે છે એમ નગરપાલિકા મહાનગરપાલિકા આ ખુબ નજીક છે અને તેમનો એમનો બધો કચરો બરાબર એ લોકો નદીઓમાં નાખી દે છે જેના કારણે તે ગામડા લોકો પી છે તેથી કરીને એ લોકો બીમાર પણ પડે છે. એ તો સારું ના કહેવાય ને ભાઈ
ક આવુ પ્રદુષિત આવી ફેક્ટરી હોય જેનાથી પ્રદુષણ ખુબ જ વધારે ફેલાય તેનો અ જોએ તો તેમને ફેક્ટરીની જરૂરત ન હોય તો બંધ કરીવી જોઈએ અને ફેક્ટરીની જરૂરત ખુબ જ વધારે હોય જેમકે રોજગાર માટે તો ફેક્ટરીઓનો કેટલા પરિવાર નું રોજગાર ચાલતોું હોય તેવી જરૂરત છે અને આપડી જીવન જરૂરિયાતની વસ્તુઓ બધી બનાવતી હોય તે પણ જરૂરી હોય છે. તેમાં એવું કરવું જોઈએ કે તેમાં જેટલું હોય શકે એટલું ઓછું પ્રદુષણ ફેલાવું જોઈએ અને વસ્તુઓનો બગાડ પણ ઓ છો થવો જોઈએ. જેથી કરીને અ બધું વસ્તુનો બગાડ ઓછો થવા જોઈએ અને બીજી વાત કહું તો શહેરી વિસ્તારમાં તો તમને ખબર છે વિકાસ ખૂબ જ વધી ગયો છે. જેના કારણે બધી સુખ સુવિધાઓ પણ સારી રીતે મળી છે. જેમ કે કોપના વ્યતિ અમારા પરિવાર ન બીમાર પડે તો અમારા તરત જ રસ્તા એવા સારા એવા છે. જેથી કરીને અમે તરત જ હોસ્પિટલમાં જઈ શકીએ છીએ. આ હોસ્પિટલમાં સુવિધાઓ પણ બધી હઈટેક મશીન આવી ગઈ છે, તરત જ કોઈ પણણ પ્રકારની બીમારી હોય છે તેને જાચી શકાય છે અને તરત જ તેનો ઈલાજ કરી શકાય છે. આના વિશે તમારે ગામડામાં કેવું ખ્યાલ છે? ગામડામાં પણ સારા એવા રસ્તા છે કે ખરાબ રસ્તા છે અને દવાખાનામાં પણ નવી નવી મશીન આવી જાય છે કે હવે પહેલા જેવું જ છે?
તમે જે કીધું કે અમારા ગામડાઓમાં તો સેવાઓ તો આમ નજીક નજીક છે એમ તો બધી સેવાઓ હોય છે અને જેમ કે ગામડા નજીક ખૂબ એવ સારી ક્લિનિક પણ છે અને ત્યાં બધા લોકો સારવાર માટે જાય છે અનેને ખુબ સારી રીતે એમને સારવાર થય જાય છે. પરંતુ અમુક એવા ગામડાના પરિવાર છે જે લોકો અહી સારવાર મેળવી શકતા નથી. કારણ કે તે લોકો આમ ગરીબ જ છે પરંતુ બધાને જ નજીક તો અમારા ગામમાં છે એમ તો ક્લિનિક પણ ત્યાં એવો ઘણો ઊંચો દવાનો ભાવ હોય છે જેના કારણે એફોર્ડ કરી શકતા નથી. પરંતુ અમે પણ કરી હતી કે ગામડાઓમાં સરકારી એવી હોસ્પિટલો આવે અને તેના કારણે તેમને ઈલાજ સારી રીતે અને મફત થઈ જાય. આથી અમે ઘણી બધી અરજીઓ નગરપાલિકા મહાનગરમાં કરી હતી અને તે લોકોએ જણાય એવી બી છે ને તે લોકો હમને શરૂ કરી રહ્યા છે કામ સરકારી હોસ્પિટલનું અને આવા જ લોકો કારણ કે ગરીબ લોકો પછી જાય ક્યાં એના માટે આ સારવર તો હોવી જોયું જ ને ભાઈ.
હમ્મ હા કવાય કે સારવાર માટે તો એક હોસ્પિટલ હોવા જોઈએ અને સરકારી હોસ્પિટલ નવી નવી ચાલુ પણ કરી રહ્યા છે અને વિકાસ પણ કરી રહ્યા છે. જેમકે અમારા શહેરમાં પણ સરકારી હોસ્પિટલ ખાસી આવી છ જે ગરીબ વર્ગ છે તે પણ જઈ શકે છે, અમીર લોકો પણ જઈ શકે છે કેમ કે સરકારની તુલનામાં ખાનગીમાં પૈસા વધારે રહે છે. પણ સુખ સુવિધા પણ અ ખાનગીમાં વધારે મળી રહે છે. પણ હ હાલમાં તો સરકારીમાં જ બધુ વસ્તુ મળી રહે છે અને તે ઓછા ભાવ હોય છે અથવા કોઈ જગ્યાએ મફતમાં પણ હોય છે. જેથી કરીને સારવાર માટે કોઈ પણ વ્યક્તિ એ પૈસા ચુકવવાની જરૂર નથી પડતી અને કોઈ પણ વ્યક્તિ સારવાર મેળવી શકે છે અને બીજી બધી સુખ સુવિધાઓનો શહેરી વિસ્તારમાં તો જણાવ તો બાળકો ના ભણતર માટે પણ સારી એવી સરકારી શાળાઓ નવી નવી શરૂ કરવામાં આવે છે. જેથી કરીને શાળાઓ પણ બાળકો જઈ શકે છે અને ખાનગી શાળાઓ પણ ચાલુ કરવામાં આવે છે. ખાનગી સારી સારી શાળાઓ છે તેમાં ફી વધારે હોય છે પણ તેમાં સુવિધાઓ પણ બધી સારી હોય છે. જેમ કે બાળકોને અ ટેબ્લેટ દ્વારા ભણવામાં આવે છે. કોઈ સ્ક્રીન હોય એ દ્વારા ભણવામાં આવે છે અને સારી સારી એક્ટિવિટી કરવામાં આવે છે તેમાં પૈસા વધારે લે છે પણ બાળકોનું ભણતણ પણ સારી રીતે થઈ રહી છે. તમારા ગામડાઓમાં ભણતણ વિશે શું જણાવશો મને જણાવો ને.
તમે જે કીધું કે અમારા ગામડાઓમાં તો શિક્ષણ એમ તો સારું એવું મળી રહે છે પરંતુ અમુક અમુક ગામડાઓ છે. જ્યા અમારા ગામના જે થોડા દૂર ગામડાઓ છે. જ્યાં બરાબર શિક્ષણની અ સેવા નથી મળતી કારણ કે તે ગામડાઓમાં એમ તો શિક્ષણ તો મળી રહે પણ ત્યાં બરાબર એમને જેમ કે પાણીની વ્યવસ્થા જેમ કે શાળાઓમાં મળવી જોઈએ અને ખોરાક ની પણ એવી સેવા સેવા મળવી જોઈએ તે અમારા એ ગામમાં મળતી નથી કારણ કે એક ગામમાં એટલું બધું પાણી પણ દૂષિત આવે છે અને ખાવાનું પણ એટલું બરાબર હોતું નથી. જેથી કરીને એ ગામમાં અમને વાત મળી કે તે બધા જે પણ તે શાળાઓમાં જે પણ બાળકો ભણતા હતા. તે લોકો ખૂબ બીમાર પડ્યા અને તે બીમારીમાં ખૂબ એટલે બીમાર ખૂબ પડ્યા અને જેથી કરીને તેમને સારવાર બરોબર મળી જેથી કરીને અમુક બાળકોના મૃત્યુ પામ્યા હતા. આથી કરીને શાળાઓમાં તો પાણી અને જમવાનું એકદમ ચોખ્ખું અને સ્વસ્થ મળવું જોઈએ અને તેમના માટે શિક્ષણ પણ સારું એવું હોવું જોઈએ અને શિક્ષકની પણ એવી પસંદગી કરવા જોઈએ કે તે બાળકોને સમજે ને સારી રીત તે બાળકોને સમજાવે અને સારી રીતે શિક્ષણ આપે એતો બરાબર ને.
હા સાચું જ કહ્યું હડવો
શિક્ષણ શિક્ષિત રહે તો તે આળ આપણું ભવિષ્ય ખુબ જરૂરી છે બીજી બધીની વાત કરી તો શહેરમાં નવા નવી પ્રકારની માંદગી આવ્યા જ કરે છે બહાર નું ફાસટ ફૂડ ફૂડ ખાવાનું વધારે વધી ગયું છે. ગામડાના પ્રમાણમાં લોકો હળ બહારનું વધારે ખાવામાં પસંદ કરે છે. જેથી કરીને તે બીમારીઓ પણ વધારે થાય છે અને પોતાના શરીરને સ્વસ્થ પણ રાખી શકે છે અને શહેરમાં જોઈએ તો બધા બહારનું ખાવાનું વધારે પ્રિફર કરે છે પણ હું શહેરમાં રહીને પણ ઘરનું ખાવાનું વધારે જાણ છું અને મારા પરિવારમાં પણ બધા ઘરમાં જ ખાય છે કારણ કે બહારનું ખાવું અ ખુબ સારી બાબત નથી અને બહારનું ખાવાનુંમાં ઓઈલને એવ બધું અલગ અલગ પ્રકારનું હોય છે. જેથી કરીને આપણે તે શરીરને નુકસાન કરે છે એટલે હું બહારનું ખાવાનું ટાળું જ છું અને ઘરનું જ ખાવાનું ટાળું છું તમારા ગામડામાં કેવું? કે બધા લોકો બહારનું વધારે ખાય છે કે ગામડામાં પણ ઘરે થી બધા બનાવીને ખાય છે.
હા તમે જે જણાવ્યું એ પ્રમાણે અમારા ગામડાઓમાં તો બધા લોકો ગામનું એટલે કે ઘરનું જ વધારે ખાય છે કારણ કે બહારનું તો બહુ ઓછું ખાય છે. એ લોકો પણ સમજે છે કે ઘરનું ખાવાથી એમના શરીરમાં સારું એવી એટલે સારું એવું પેલું પોષક તત્વ મળે અને તે લોકો સારી એવી પેલું થઈ જાય છે પરંતુ બહારનું ખાવાથી એમના શરીરમાં પછી પેટમાં દુખે એવી બધી સમસ્યા અને ગમે તે પેટમાં ગોટાળા જેવો થઈ જાય છે. જેથી કરીને અમારા ગામના લોકો ઘરે ખાવાનું વધારે પસંદ કરે છે અને તે લોકો સારી રીતે ઘરે બનાવે અને ખુબ એવું સારું અને પૌષ્ટિક આહાર જમે છે. તમે કેવું જમો છો? આમ તો તમે કીધું તમે ઘરે જ જમો છો પરંતુ અમુક વાર તો બહાર થી લઈને ખાતા તો હસે જ ને.
હા બહાર થી લઈને ખાય છે પણ બાર થી એઉ એઉ વસ્તુ ખાવાનું પસંદ કરું છું. જેમ કે બહાર થી ફલ ફ્રૂટ હોય અથવા ફલ ફ્રૂટ થી બનીને સારી એવી શાકભાજીથી બનેલી વસ્તુ ખાઉં છું. જેથી મારા શરીરને એ ખાસ એવી બીમારીનું પેલું ન થાય અને મારું શરીર સ્વસ્છ રહે ગામડાના પ્રમાણમાં શહેરના લોકો બહારનું ખાવાનું વધારે રાખે છે પણ એની સાથે સાથે હું તો એવું માનું છું કે બહારનું ખાવું ઓછું ટાળવું જોઈએ અને ઘરનું જ ખાવાનું ખાવું જોઈએ બહારનું પણ કોઈ વખત ખાવા પડે છે અને બહારનું ખાવાનું અ સારું હોય પણ છે ગામડા તુલના માં તેના ભાવ પણ ખૂબ જ વધારે હોય છે અને જોઈએ કે ગામડાનું પ્રમાણ ગામડામાં તો આપણને ફળઓ છે, શાકભાજી તે ઓછા ભાવ મળી રહે છે તેનો ભાવ પણ શહેરામાં વધારે હોય છે. અ જેથી કરીને સુવિધાઓનો સારી એવી મળી રહે છે પણ તેના ભાવ પણ વધારે હોય છે એટલે પરીક્ષા છે પણ તેની સાથે સાથે સુવિધાઓ પણ સારી સારી છે. આના વિશે વાતચીત કરવામાં મને તમારી સાથે ખુબ જ મજા આવી. આવી વાતચીત આપણે ફરીથી કરીશું અને પાછું તમને એકાદ દિવસે હું કોલ કરું ચાલો આપણે એકાદ દિવસે વાત કરીએ ચાલો.
સારું સારું.